બસ ચાન્સ લઈએ જોય લાગે છે કે નહી
નઈ નઈ બરાબર છે આજ લાગી ગયું મારા મારા તો જે એક નંબર ઉપર જે પાંચ કરવાના એ પૂરા થઈ ગયા પછી મેં તારો નંબર બીજો ટ્રાય નથી કર્યો તારો લાસ્ટ હોવો જોઈએ હા લાસ્ટ હોવો જોઈએ એ કે મીના આમાં છે ને આપડું તને બતાવું મે છે ને અમને ફો મેસેજ કર્યો હતો ને તેમણે બતાવ્યું કે તમે કેટલું વાત કરી છે ને તમનેરી છે ને આપડું આનું જે ખબર છે ત્રણ લાઈનો ાય છે હોમની ત્યાં તમે ક્લિક કરો ને પછી એમાં છે ને કોન્ફરન્સ સોટ કરીને છે તો એમાં તમે ક્લિક કરો ને તો એમાં તમને બધું તમારી દેખાય તમારી ગણતરી કેટલી થઈ છે તમારા કેટલી વાત થઈ છે કેટલી મિનિટમાં ભલે સમયગાળો રખેલો હ હા ઈ સમય ખીને ભલે આવે પણ આપણને આપણે કેટલા આપણને મળ્યા એનો કાઉન્ટિંગ પણ આપણને મળે છે એમાં કે ભાઈ એમ મને એમ મ કર્યું ને મેને મેજ મેં એને પછ્યું મેં કીધું કે મેં એના માટે કરીને વાત કરી તો મારું કેટલું આવ્યું એ મને કેમ ખબર પડશે
બરાબર બરાબર
મ એમ કું હતું કે તમનેનેટી વાર કેવી રીતના ફિક્સ છે ખબર છે કે એક મિનિટ ના જે રિસીવ કરે ને એને આઠ રૂપ રૂિયા મળે એક મિનિટ ના અને જે કોલ કરે ને એને દસ રૂપિયા મળે એક મિનિટના એવી રીતના છે તો આપણું તારું ઇન્ટરેક્શન કેટલું છે ને મારું ઇન્ટરેક્શન કેટલું છે આપણું જવાબ કેટલું છે એના ઉપર આપણે એ લોકો એ લોકો ચેકિંગમાં ચેક કરે કે આમ આમના તરફથી કેટલું જવાબ આવ્યું અને આના કારણે કેટલું બોલાણું એટલે એમ કરીને પછી કેલ્ક્યુલેશન હા કન્વર્સેશન આપણે કેટલું વાત છેને ઓલા એ કેટલી વાત કરી છે એમ કરીને એ લોકો કાઉન્ટિંગ પકડે છે મારે પછી મેં એમને મેસેજ કીધું કેમ મને આમ એટી રૂપીસ કેમ નથી દેખાતામ નથીતા તનેધ તમને છે ને રિપોર્ટ દેખાશે તમે ત્યાં જવું અને જે રિસીવ કરે ને એને આઠ રૂપિયા મે આપડ આપડણે એપ ખોલીએ છીએ ને તો સ્ટાર્ટિંગમાં જો આપડે ત્રણ લાઈનો છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હા તો આપ રિફ્રેશ કરવા માટે માં એમાં આપ ફ્રેશ કરવાનું જે આપે કર્યું હતું ને એની નીચે જ છે ને કોન્ફરન્સ રિપોર્ટ કરીને છે એમાં આપણને એ જોવાનું તો ત્યાં આપણને મતલબ આપડે જે ટાસ્ક છે ને એનું બધું દેખાડી દે કે આટલા રૂપિયા થયા છે ને આમ છે તે આપણા હા એટલે ત્યાં બધું દેખાઈ જશે ડિટેલ
હમ હા ઠીક છે જો
જીરો થ તને તો ઇર મારું તો મેં હિન્દીમાં વાત કરી એટલે મારી જીરો થઈ ગઈ તારી તો કદાચ પૂરી હશે એ વા
મારું તો હજી સ્ટાર્ટિંગનુંું બી નથી આવ્યું હજી ફસ્ટ બી
ફસ્ટી તે કર્યું નતું આમ
ના ના કર્યું ને હા આવ્યા નથી ખાલી બતાડે છે સેવન્ટી એટ કરીને
સેવી એટ બતાડે છે તને પેમેન્ટ દેખાડે છે પેડ દેખાડે છે કે પેમેન્ટ નથી દેખાડે છે
હા એમ કે છે
હા સાત દિવસ કે છે ને સમયગાળો આ તો આવી જશે કારણ કે મે તો નાખ્યું હતું એટલે મને તો બે દિવસમાં મળી ગયા ત ત્યારે પણ એના પછી એ કે મને મને નથી મળ્યા કે એટલે કદાચ એ લોકો આમ અમાઉન્ટ આમ ભેગી કરી ને પછી આમ કદાચ અચ્છા હા ત ટકાસી રહ્યા છે ને મારું પણ એમ જ આવતું હતું ચેકિંગ સટ તો કદાચ એ બધું થઈ જશે ત્યારે કદાચ પેમેન્ટ આવી જશે હા યુપીઆઈ પેમેન્ટ નાખી નાખી દેવાનું તો આપણને જે બી હશે એ મળી જશે
હા બરાબર હે તો કાલેજ મારા ત્યાં બી મેં બધા ને વાતો કરી પણ અડધા લોકો એગ્રી થાય અડદા ન થાય બધા ન શું છે માઇન્ડસેટ ટીના બી હતી ને તો કીધું કે ના ના ના પાડે છેઠી આંદોલન ના પાડે છે હા એ બી છે હા એ અહીંયા જ ર છે મારું અને એનું ઘરનું ડિસ્ટન્સ વધારે નથી હા પંદર વીસ મિનિટ નો રસ્તો છે અમારા એના ઘર વચ્ચે હા એ ભી છે હા
જણી મળી જાવ તો હોય આમ તમારું આમ
હા હા હવે તો મળે એમ અહીંયા જ છે એટલે કઈ કઈ કામ થી મળતા હોઈએ
અચ્છા મે એ જ મેં કીધું કે ઠીક છે હવે મેં કીધું બાકી બાકી છે લઈ આપડે લઈ લઈએ આપણે થઈ જાય
હા હા હા મને એમ લાગ્યું કે બહ લેટ થઈ ગયું એટલે પછી મે કોલ ના કરું
ના ના મેં હું વાત જોઈને બેઠી હ કાલે પણ હું વાત જોઈને બેઠી હતી મે કીધું તે મને કીધું હતું ને કે તારીખ કીટી છે એટલે મેં તને કીધું તું ને કે બે વાગ્યા પછી ફોન કરજે અચ્છા ગમે કીધું આવે આજે ઘણું બધું એને વાતો કરીએ બધું હું થાકી ગય હશે હ એવું વાતો કરવાની એનર્જી બઉ હોય મેં કીધું ખબર નઈ અવે મેં કીધું આ મેં વાટ જોઇ આમ બપોરના બી વાટ જોઈ.
હા અરે બપોરના બપોર ના છે ને હું સુઈ ગઈ ખબર પછી એવું થયું પછી મારે નીંદર આવી ગઈ અને પછી જવું તું અહીંયા આપણેે કીટીમાં. હા તો મને નીકળવુ તું સાડા ચાર પોણા પાંચે ત્યાં પોચુવું તું પણ નીંદર જ આવી ગઈ ચાર વાગ્યા ખોલી માર છોકરો કે તારે જાવું નથી ઉઠ ઉઠ. તો પછી મને આ ઉઠી તો હું પોષ્ હા, નેએ ઉઠાય એને ખબર હતી કે મમ્મી જવાની છે એમ કીધું તું મેં. મેંકધુ હમણાં તું પછી હું જઉં ને એની પાછ તું રાઈટિંગનું કામ કરજે અત્યારે તું રીડિંગ કરી લે. એવી રીતના હા એને ખબર હતી જવું છે તો બસ હું એને એની બાજુમાં જ બેઠી તી વાંચતો તો તો બાજુમાં બેઠે બેઠે પછ પછી હમણાં શું ક્લાઇમેટ એવું છે ને થોડું વરસાદ જેવું થઈ ગયું તું તો હવા એને લાગતી તી તો ત્રણ સવા ત્રણ પછી તો મને આંખ લાગી ગઈ પણ ચાર વાગે એને ઉઠાડી તો ફટાફટ પછી ગઈ. એટલે મારું આ ફોલવાળું એમ જ રહી ગયું. ભૂલી જ જવાનું સન્ડે ના શું છે પછી બધા ઘરે બી હોય ને એટલે પછી એમે થોડું આપડે બધું વાઈન્ડઅપ કરતા વાર લાગે હા.
ત્યાં આપણને પૂરું જ ન થાય ને ઘરના કામ
ના થાય અને સાંજે પછી મને આવું ક્યાંક જવું હોય ને તો પછી સાંજની રસોઈ બી હું બનાવીને જ જઉ. કારણ કે આઠ વાગે અમારા ઘરે ડિનર હોય તો પછી ક્યારે આવીને બનાવું.
ઓકે તો આ તું તું ત અચ્છા આપડે મળ્યાતા ત્યારે પણ કેતા
હા આઠ વાગ્યામાં આઠ વા મોસ્ટ આઠ થી સવા આઠ સુ હોય હલો હલો હલો હલો, હલો હલો અવાજ કેમ આવતો નથી? હલો.